સ્ટે.
હલો નમસ્તે બોવ મજા. તમે કેમ છો?
બસ મજામાં મજા. એમાં આઉટ ટોપિક છે કે રમત ગમત વિશે અને કઈ રીતે આપણે ફિટનેસ એટલે કે આપ આપણે સાસ્થ રીતે આપણે કઈ રીતે આપડું શરીરને કઈ રીતે વાળી શકીએ અને એ પણ એક બોવ મજેદાર વાત છે રમત ગમત નું અત્યારે તમે ખુબ જ વધી ગયું છે એમ કેમ કે પેલાનો સમય એવો હતો કે રમત ગમત નું આટલું બધું નતું એમ અત્યારે રમત ગમત અને અત્યારે લોકો ફિટનેસ પર વધારે ધ્યાન આપવા લાગ્યા છે. કેમ કે અત્યારે તમે જોતા હશો તો જેમ કે ઉનાળાનો સમય હોય કે શિયાળાનો સમય હોય લોકો સવારે વહેલા ઉઠ ઉઠે છે અને ચાલવા માટે જાય છે યોગા કરે છે એટલે આ જીવન જરૂરી વસ્તુ વસ્તુ છે એમ તો તમારા રોજિંદા જીવનમાં તમે શું કરો છો આ બધી વસ્તુ યોગા કરવા કસરત કરું શું તમને શું લાગે છે આના ઉપર શું કેવું છે તમારું
આ યોગા ને એ કરવું એ સારું છે પણ અમે તો હજુ સુધી યોગા તો નથી કરીએ પણ ચાલવા માટે જઈએ છીએ એનાથી આપણી બોડી એમ સર્ક્યુલેશન સારું રહી અને જેટલું આપડે ચાલીએ એટલ આપ બોડી માટે સારું રહી
હા બિલકુલ છે કેમ કે દરરોજ સવારે ચાલવું જ હોય છે એનાથી આપડે જે પણ જમેલું હોય કે પછી આફ્ટર આપણેે જમીએ છીએ તો એના બોડી ઉપર જે પાચનની જે ક્રિયા છે એનું જે બ્લડ જે સર્ક્યુલેશન થતું હોય છે. એનો જે ફ્લો હોય છે ઝડપી થતો હોય છે જેના કારણે આપડો જે આખો દિવસ હોય એકદમ આમ મનોરંજન રૂપી જતો હોય ને તંદુરસ્ત એવું ફીલ થતું હોય છે એટલે મારું તો એવું માનવું છે હું પોતે જાતે જ અત્યારે સવારે વહેલો જાગું છું અત્યારે હું પાંચ વાગે તો નઈ પણ છ વાગે હું જાગી જાઉં છું અને હું ચાલવા તો નથી જતો પણ આટલો બધો ટાઈમના હોય કેમકે રોજિંદા જીવનમાં સવારે હું જાગી જાઉં છું ને સવારે પછી ઉપર અગાસી ઉપર જતો રહો છો એમ અને એક આસન લેતો જાાવ છો અને પછી શ્વાસોછ્વાસની જે ક્રિયા છે પછી યોગા છે મેડિટેશન છે એ બધી. વસ્તુ કરવાથી આમ માઈન્ડ નું આમ આમ માઇન્ડ એટલે આપણું આટલું બધું ક્લિયર થઈ જાય છે અને આમ એટલા બધા વિચારો જે દૂર નકારાત્મક વિચારો હોય છે એ બધા જતા રહે છે અને આપણો જે આખો દિવસ હોય છે આમ અલગ જ, મનોરંજન રૂપ જતો હોય છે એટલે મારું તો એવું માનવ છે કે દરેક યુવાનો એ આ બધી વસ્તુ પોતાના જીવનમાં કરવી જોઈએ જેનાથી, એના આવનારા બાળકોમાં પણ એ વસ્તુ શીખે અને એના શરીરની આયુષ્ય પણ વધે એવું પણ જાણવા મળ્યું છે એમ તો આ વુ આ વસ્તુ કરવી જોઈએ તમારું શું કેવું છે કે આવનારા બાળકોને આપડે આ બધી વસ્તુ કરાવવી જોઈએ કે ના કરાવવી જોઈએ?
હા આ બધી વસ્તુ કરાવવી જોઈએ એનાથી મનુષ્યનું શરીર પણ સ્વસ્થ રહે અને એ લોકો, સારી રીતે આગળ અ પોતાની લાઈફ અ એન્જોય કરે કારણ કે હાલના લોકો જે છે. એ લોકો કઈક યોગા પણ નથી કરતા ચાલવા પણ નથી જતા તો હાલમાં હાર્ટ એટેક નો પ્રોબ્લેમ વધ વધારે જોવા મળી રહ્યો છે. અને એના કારણે લોકો આમ થાય. ખાવાનું ખાય અને પછી તે લોકો જોઈ જતા જ હોય છે તે લોકો થોડી ઘણી પણ કસરત નથી કરતા એના કારણે એ લોકોના શરીરમાં. જે બદલાવ થવો જોઈએ એ થતો નથી અને ખાવાનું, પચન કરી શકતા નથી એના કારણે એ લોકોને એસિડિટી છે એવા ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે.
હા બરોબર છે કેમ કે અમુક વસ્તુ પછી આપડા શરીર માટે પણ આપડે સમય કાઢવો બહુ જ અત્યારે જરૂરી થઈ ગયો છે. કેમ કે, આ સમય જ એવો તો નથી પણંતુ અત્યારે તમને ખબર જ હશે. કે શાકભાજી છે ફળો છે ફૂલો છે. કે દરેક વસ્તુમાં અત્યારે કેમિકલ બહુ જ જે વધારે આવી ગયું છે જેના લીધે. દરેક માનવી અત્યારે તમે જોતા હશો તો આપણે દૂધમાં પણ અત્યારે બઉ બધું કેમિકલ હોય છે, જેના ઘણા બધા નુકસાનકારક શરીર ને પોહોંચતા હોય છે, અને અમુક જે પોષક તત્વો હોય છે આપણા શરીરને નથી મળતા જેના કારણે પછી આપણું શરીર છે એટલું બધું આમ એક્ટિવ નથી તો જેના થી આપણેે ખેતરમાં આપણે કોઈ પણ કામ કરી શકીએ એટલે મારું તો એવું માનવું છે કે દરેક વ્યક્તિ આવ કઈ નને તો કઈ પણ સવારે વેલા જાગીને એને કરવું જોઈએ એમ. કેમ કે અમુક વસ્તુમાં પછી અવાજ
આટલો બધો વધી જતો હોય છે એટલે એ પણ બહ ધ્યાન રાખવું જોઈએ શું કેવું છે તમારું એના ઉપર?
એ પણ અને હમણાં હાલમાં એવું એવું છે કે લોકો. પોતાના ઘરે શાકભાજી કરે તો પણ તેમાં એ લોકો ખાતર નાખે. છે, જેના કારણે આપણને આપણે જે રાસાયણિક ખાતરનું કરવુ જોઈએ એ લોકો કરતા નથી અને એના કારણે લોકો એમ કેમિકલ વાળું ખાવાનું ખાય છે અને એ લોકો ના શરીરમાં એ કેમિકલ પ્રવેશ કરતો હોય છે. એના કારણે અલગ અલગ જાતની બીમારીઓ થતી હોય છે. અને તમે જેમ કહ્યું એમ રમત ગમત વિશે તો એમાં પણ આપ આપને ક્રિકેટ છે, ખોખો છે કબડ્ડી છે કોઈ બી આપણે રમત રમીએ. ત્યારે એમાં આપણને આપણી બોડીમાં કસરત થતી હોય છે. જેમ કે આપણે ક્રિકેટ રમીએ તો આપણા હાથ પછી આપણે દોડીએ તો એ ટાઈપ આપડું વર્ક બી થતું જાય છે.
હા બિલકુલ કેમ કે રમત દરેક પ્રકારની રમવી જોઈએ એનાથ થી દરેક શરીરના જે પણ અંગો હોય છે એ વળે અને જેના કારણે એક શરીર માં એક તંદુરસ્તી અને ચુસ્ત તી જળવાઈ રહે એટલે દરેક વ્યક્તિ એ અલગ અલગ પ્રમાણે દરેકનું ફળ ફૂલ વગેરે ભોજનમાં લેવું જોઈએ કેમ કે આખો દિવસમાં તમે એક વાર તો ફળ તમારે ખાવું જ જોઈએ કોઈ એક પણ જામફળ સફરજન કે વોટેવર કોઈ પણ એકાદુ ફળ તમારે જિંદા જીવનમાં તમારે એક દિવસમાં તમારે લેવું જ જોઈએ જેના કારણે તમારા શરીરમાં કોઈ પણ અમુક જે પોષક દ્રવ્યો અથવા તો કોઈ પણ વિટામિનની કમી હોય તો એ ભરપૂર એ ફળમાંથી મળી રહે એટલે મારું તો એવું માનવું છે કે દરેક વ્યક્તિ એ કઈક ને કઈક એવું કઈક ચાલુ કરવું જોઈએ જેનાથી અ શરીર ની તંદુરસ્તી જળવાઇ રહે અને યોગ્ય રીતે એની આયુષ્ય પણ વધે અને આવનારી પેઢી છે એને પણ આ પ્રકારનું જે નોલેજ છે એ મળવાનું નથી એટલે દરેક વ્યક્તિને સાથે ફેમિલી સાથે દરેક વ્યક્તિ આજથી જ આ નિયમ પાળવો જોઈએ અને આજથી જ આ કાર્ય શરૂ કરવું જોઈએ જેનાથી આવનારા સમયમાં દરેક બાળકને આ ઉપયોગી થઈ શકે અને પેલા તો મારું એવું માનવું છે કે પેલા તો આ જે શરૂઆત છે એ પોતાનાથી જ કરવી જોઈએ કેમ કે પોતે જ આ શરૂઆત નહી કરીએ તો કોઈ વ્યક્તિ આપડું માનવાનું નથી એમ એટલે પેલા આપણે પોતે જાતે જ જાગૃત થશું તો આપણું અ જે પરિવાર છે એ જાગૃત થશે. પરિવાર જાગૃત થશે તો આપણો સમાજ જાગૃત થશે અને સમાજ જાગૃત થશે તો આખો દેશ પણ જાગૃત થશે. એટલે કે દેશ જાગૃત થશે તો આ આખી સમગ્ર પૃથ્વી છે એ. એકદમ એમ કહી શકાય કે એક રમણીય અને આનંદ ઉલ્લાસથી જીવી શકશે દરેક લોકો અને પોતાનું આયુષ્યમાં પણ વધારો થશે તમારું શું કેહવું છે આમાં? હાલો. હલો હા, હા, બોલો- - હા, હા.
હલો- -